હલો.
હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ મજામાં છું તમે કેમ છો?
હા મજામાં હો, તો આજે આપણે જળ એ જ જીવન વિશે થોડુંક એટલે કે જળ એટલે કે પાણી એ જ આપ આપણું જીવન છે, એ વિશે આપણે થોડીક વાત કરીશું. તો આપણે જાણીએ છીએ. કે આપણા જીવનની અંદર એટલે કે સમગ્ર સૃષ્ટિમાં. કોઈ પણ જીવ હોય એને પાણી વગર ચાલતું નથી. જેમ કે માણસ હોય, પશુ પંખી હોય. કે વૃક્ષો હોય, એને પાણી વગર ચાલતું નથી. તો આપણે અ શું કે જીવન માટે ખૂબ જ જરૂરી છે. જો આપણે પાણી ન પીએ તો આપણું જીવન શક્ય નથી.
વાત સાચી છે તમારી, આપડે પૃથ્વીનો કેવ મોટો ભાગ પાણીથી ઢંકાયેલો છે, પરંતુ તેમાં પીવાળ એક મીઠું પાણી ખૂબ જ ઓછું છે તેથી જે ઉપલબ્ધ પાણી છે એ આપણે સમજદારીપૂર્વક વાપરવું જોઈએ. આજના સમયમાં પાણીની અછત એ ગંભીર સમસ્યા બની છે. વધતી જતી વસ્તી વૃક્ષોની કાપણી, વરસાદમાં થતો ઘટ ઘટાડો અને પાણીનો બગડ, આ બધાના કારણે ભૂગર્ભ જળનું સ્થર ઘટી ગયું છે. તો આપણે આજે પા તો પછી આપણી જે નેક્સ્ટ અ ફ્યુચર હશે એમના માટે પાણી નહીં વધે તો આપણે અત્યારથી જ પાણીનો બચાવ અને સંગ્રહ કરવો જોઈએ.
બિલકુલ બિલકુલ એકદમ સાચી વાત છે. જો આપણેે પાણી છે એને બચાવીશું નહી તો? હવે જેમ જેમ દિવસો જશે. તેમ આપણે શું થશે કે પાણી છે એ ઘટતું જ હશે. તો આપણને ખબર છે કે પાણી આપણે નાહવા ધોવા માટે જોઈએ પીવા માટે તો ખાસ. જોઈએ છે પછી નાહવા ધોવા માટે જોઈએ છે. તો સાફ સફાઈ માટે પણ પાણી જોઈએ. અને બીજું કેવું કે ઉદ્યોગ. ગોમાં ખૂબ પાણી જોઈએ ખેતીમાં ખૂબ પાણી જોઈએ છે. જો આપણે પાણી નહી બચાવીએ તો આ બધામાં ખુબ જ પ્રોબ્લેમ આવીશ કે છે તો એ ખેતીની વાત કરીએ તો જો ખેતીમાં. અ પાણી નહી મળે. તો પછી આપડે કેવું થાય કે પાક ઓછો મળે. પાક ઓછો મળે તો અનાજ ને બધું અ બધી ચીજ વસ્તુ. તો જે ખાવા પીવાની હોય તે ખૂબ મોંઘી ખાય. અને એને લીધે પછી આપણને જીવન અશક્ય બની જાય ધીમે ધીમે. થતા. એટલે આપણે ખરેખર તો પાણીને ખૂબ જ બચાવવું જોઈએ.
તમારી વાત સાચી છે પાણીને બચાવવા માટે આપણે નાના નાના પગલાં લેવા જોઈએ જેમ કે નળ ખુલ્લો ન રાખવો વરસાદી પાણીનો સંગ્રહ કરવો. બિનજરૂરી પાણીનો બગાડ ન કરવો અને ઘણા બધા વૃક્ષ તો વાવવાં જે જેથી કૃષિ ક્ષેત્રમાં પણ ટપ્પક સિંચાઈ જેવી પદ્ધતિઓ અપનાવીને પણ પાણી બચાવી શકાય છે. આપણે ઘણી વાર પાણીનો બગાડ કરીએ છીએ. કારણ કે તે સરળતાથી મળી જાય છે પરંતુ દુનિયાના ઘણા વિસ્તારોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઘણી આ કલાકો સુધી આ લાઈનમાં ઊભું રહેવું મળે છે ત્યારે તેમને આ કેવું પીવાનું પાણી મળે છે. અને પીવા અને પાણીનું સાચું મૂલ્ય ત્યારે જ આપણને સમજાય છે.
હા એકદમ બા એકદમ સાચું. જો આપણેે એવી નાની નાના ઉપાયો કરીએ તો આપણે પાણીને બચાવી શકીએ છીએ. આપણે ઘણી વખત શું કરતા હોય છે કે ઘરે જો અ આ પાણી વાસણ ધોતા હોઈએ તો જરૂર ન હોય તોય પાણીનો નળ ચાલુ ને ચાલુ હોય છે તો કેટલો બધો પાણી નો બગાડ થાય છે. એવી જ રીતે આપણે જોઈએ છીએ ઘણી વખત ટોયલેટમાં છે કે બાથરૂમમાં છે. બહુ પાણીનો બગાડ થતો હોય છે લોકો શું કરે કે નળ ચાલુ ને ચાલુ બ્રશ કરતી વખતે શું કરે કે પાણી હોય તે જરૂર ના હોય તો એ ચાલુ ને ચાલુ રાખે તો કેટલું બધું પાણી નો બગાડ થાય. તો નાહવામાં પણ એવું જ કરે કે ચાલો જરૂર હોય એટલું નહી પણ પાણી ચાલુ ને ચાલુ રાખે કપડાં ધોવામાં એવું જ કરે કે ચાલો આપણને જરૂર નથી તો પાણી ભલે છલકાઈ ને ડોલ માંથી જતું રહેતું હોય તો એ લોકો શું કરે કે એ પાણી છે એ ને એમને આમ જ ચાલુ ને ચાલુ નળ રાખે તો આ કેટલો બધો બગાડ થાય છે એ જ રીતે આપણે આરો હોય છે આપણા ઘરની અંદર. તો એમાં જે વેસ્ટેજ પાણી નીકળે છે. એને પણ આપણે ભરીને વાપરવું જોઈએ. એ પણ એક જાતનો બગાડ જ છે લોકો શું કરે છે કે પાણી મળે છે આસાની થી એટલે એ પાણી વેસ્ટેજ જે પાણી નીકળે છે એને જતું કરે છે. પણ ખરેખર આવું ન કરવું જોઈએ. તો આપણે ઘણા બધા એવા પગલાં લેવા જોઈએ કે જેનાથી આપણે પાણીને બચાવી શક શકીએ છીએ.
અને ઉદ્યોગોમાં પણ લોકો શું કરે છે કે ગમે તેમ પાણી વાપરે છે અને પછી એને વેડફે છે. અને આ બધું પાણી શું કરે કે ગમે ત્યાં બહાર વહાવી દેવામાં આવે છે. તો આવું બધું ન કરવું જોઈએ અને એને નાના નાના એ ઉપાયો કરી અને આપણે પાણીને બચાવવું જોઈએ.
હા વાત સાચી છે તમારી. પાણી જે છે એ માત્ર પીવા માટે જ નહીં પરંતુ ખેતી ઉદ્યોગમાં વીજ ઉત્પાદનમાં અને સ્વચ્છતા માટે પણ અત્યંત જરૂરી છે. જો પાણી નહીં હોય તો ખોરાકનું. ઉત્પાદન થવું પણ ઘણું મુશ્કેલ છે આપણે. અ ઘણી વાર પાણી પાણીનો બગાડ કરીએ છીએ. કારણ કે તે સરળતાથી મળી જાય છે આપણને સરકાર અને વિવિધ સંસ્થાઓ પાણી બચ લવા માટે અનેક અભિયાન ચલાવે છે પરંતુ તેમની સાથે સામાન્ય નાગરિકે પણ અ કેવું જોડાવું જોઈએ અને જવાબદારી લેવી જોઈએ જો દરેક વ્યક્તિ દરરોજ થોડું પણ પાણી બચાવે તો લાખો લીટર પાણી બચી શકે છે. તો આજે આપણે સૌ એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે પાણીનો બગાડે નહીં કરવાનો પણ પાણી બચાવવાનું અને વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવો જોઈએ જેને લીધ બીજા જે આવનારી જનરેશન છે એમને પણ પાણી મળી રહે એના માટે.
હા હા એકદમ હા આપણેે જો આજે પાણી બચાવીશું તો જ એ આગળની જનરેશન પાણી મળી રહેશે આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે પાણી છે આપણા શરીર માટે પણ ખૂબ જરૂરી છે આપણા શરીર ની અંદર સિતર ટકા જેટલું પાણી હોય છે. જો એ આપણા શરીરની અંદર પાણી ઘણી વખત ઘટી જાય છે તો જો આપણે કેટલા બીમાર પડી જાય. આપણને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે બોટલ ચડાવવી પડે છે. એટલે એ પાણીનું ખાલી એ જ નહી પણ આપણા શરીરને પણ ખૂબ જરૂરી છે અને જો આપડણે પાણી પીએ તો આપણને ખોરાક પચાવવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે તો આપણે જાણીએ છીએ ત્યા અને કેવું કે આપણે શરીર ની અંદર જયારે ખૂબ ગરમી હોય તો પરસે વારું તે પણ પાણી બહાર નીકળી જાય છે. તો એ્યારે આપડણે પાણી પીવું ખૂબ જરૂરી બની જાય છે. એટલે આપણા સ્વાસ્થ્ય માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે. અને ઈ આપણે જોઈએ છેએ કે પાણી છે એ આપણને મુખ્ય સત્રોત તો વરસાદ જ છે. તો વરસાદ લાવવા માટે આપણે ખાસ તો વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. કે જે આપણને અ પાણી વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. તો આપણેે બધાએ એ પણ એક ઉપાય કરવો જોઈએ કે આપણે એક વૃક્ષ વાવવું જ જોઈએ દર વર્ષે આપણા જન્મ દિવસે કે એવું કઈ પણ હોય. કે કોઈ પણ એવું. અ આપણી યાદગીરી માટે આપણે એક વૃક્ષ વાવવું જોઈએ. આપણા દેશમાં જે એકસો ચાલીસ કરોડ લોકો છે. તો જો આપડે બધા એક એક વૃક્ષ વાવીયએ તો આપડણે એકસો ને ચાલીસ. કરોડ આપડે વ્રુક્ષસ થઈ જાય અને ખૂબ જ હરિયાળી બની જાય ને એ આપણને વરસાદ લાવવામાં ખૂબ મદદ કરે તો આપણે આ બધું થોડું ધ્યાન રાખવું પડે.
હા તમારી વાત સાચી છે. આજે વિશ્વમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે. ગંભીર બનતી જાય છે. એનું મુખ્ય કારણ વધતી જડી વસ્તી છે. પાણીનો બગાડ છે જંગલોનું પ્રમાણ ઘટ. અ ઘટવું છે પછી નદી કે તળાવોમાં આ મોટી મોટી ફેક્ટરીઓ કે ફેક્ટરીઓ દ્વારા જે. પ્રદૂષણ અ નાખવામાં આવે છે તેને લીધે અને ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ. અ જેવી બાબતોને કારણે અનેક વિસ્તારોમાં પાણીની અછત. જોવા મળે છે ઘણા ગામોમાં લોકો પાણી માટે. અ કેવું ઝઘડા પણ કરતા હોઈએ છે કરતા હોય હોય છે કે. એવી રીતે એમ તો પછી આપણે અને આપણા દેશના વડાપ્રધાન સહિત વૈજ્ઞાનિકો અને પર્યાવરણ વિદો પણ પાણી બચાવવાનો સંદેશ આપ અ રોજ આપતા હોય આપતા હોય છે. તો આજે દુનિયામાં પાણીના સંરક્ષણ માટે અનેક અભિયાનો. ચલાવવામાં આવે છે પરંતુ અ તેમાં. અ આપણે બધાએ જોડાવું જોઈએ અને એ અભિયાનમાં આપણે સહકાર કરવો. જોઈએ.
હા એકદમ બિલકુલ સાચી વાત છે. અને જો આપણે આવી રીતે બધા. અ જોશું અને બધા સરકારી યોજનાઓ જે છે એ રીતે. અને ઉદ્યોગોમાં અને ઘરમાં આ. વાપરવામાં બધી જગ્યાએ જો બધા લોકો થોડું થોડું ધ્યાન આપશે‌. તો ખરેખર આપણે પાણીને બચાવી શકીશું અને. અ તો આપણે ખરેખર જો આવું બધું કરીશું યોગ્ય પગલાં લઈશું. તો થઈ જાશે અને આજે. આપણે એવું જોઈ છીએ કે. પાણી છે એને અ બચાવવું ખૂબ જ જરૂરી છે. તો આપણે અ એવું છે.
હા તો આજે આપણે પાણી વિશે જે વાત કરી છે‌. તો એમાં મને ઘણું બધું જાણવાનું મળ્યું તમારા તરફથી પણ અને ખુબ મજા આવી. તો આપણે બીજા ટોપિક સાથે પછી મળીશું જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ.